હલો બોલો બોલો શું કરોશો? બસ મજામાં બોલો બોલો શું ચાલે
શું ચાલે
બસ કઈ નહી આ જો બેઠા છે તો વિચારું જો લાવો ટાસસ્ક બાસક પૂરા કર દઈએ
હા હા મારે એવું જ છે નવરા બેટા બાર ફરવા નીકળ્યા દ્વારકા દિશા એ બેઠા હ
હા હા
હા
હા
બોલોતા હું હું ચાલે બીજુ બસ જમીન બમીન શાંતિ ફરવા નીકળ્યા હતા બાર
હ હા કર આવે
હમ
બસ આ કઈ નઈ આટો મારવા આવ્યા છે તમે જમીન
એવું છે એમ
હમ
હા હા કોણ કોણ રહ તમારા ઘરમાં
અમારા ઘરમાં મા મમ્મી પપા ભઇ બા, દાદા જોડે કાકા કાકી
શું બરા
કાકાનો છોક્રો મા મમ્મી પપ્પા મમ્મી પપ્પા નોકરી કરે મમ્મી ઘરે
હાઉસ વાઇફ
હાઉસ વઇફ
હમ હમ શાદી વાદી હો ગઈ આપકી
ના ના કઈ હજુ તો ભણ સ્ટડી ચાલુ હજુ તો.
સ્ટડી ચાલે છે. કેટલા વર્ષના?
હું વીસ.
વિશ વરસ? શું વાત કરા બસ વીસ વર્ષ ના જ છો હજુ? મને લાગ્યું કે હશે તમે બાવી પચ્ચી વરના.
ના ના હજુ તો વીસ વર્ષ અશ નો હોય.
એક છોકરી હૈ લગન કરું હોય તો.
નાના કઈ લગન કરવા.
એવું એમ હજુ વારે કે લવ મેરેજ કરવાના?
ના ના અરેન્જેજ અરેન્જ મેરેજ
હા.
હમ્મ, તમમ હા, બોલાયશું બોલાયશું કેમ નહી. તમારે થઇ ગયા લગ્ન?
હઉ એક છોકરું હોય છે.
એવું છે કેટલા વર્ષ છે તમારા?
મારા છે ઓગણતીસ.
ઓવેન તીસ વરસ?
દા.
ઓહો. બરાબર અવાજ પછી લાગતું નઈ તમે એટલી ઉંમર થશે એમ.
અવાજ મારો એવો જ છે લાગે નહીં તમને કે આમ આટલા વર્ષનો હોયસ.
એવું.
લગ્ન કરે કેટલા વરસ તિયાં
લગ્ન કરે મારે છ વરષ
શહ વરસ
હા
ઓહો
એવીસ વર્ષ નો હતો તારે લગ્ન કરી લીધેલું
બરાબર
હમ્મ
હમ્મ
હા અઠવાડિયા અઠવાડિયા પેલા છ છ રસ્તા કમ્પ્લીટ પૂરા
એવું છે.
હમ્મ
હમ બરાબર નોકરી બોકરી શું કરો કઈ જાઓ છો
હા નોકરી ચ હાલ ને
બરાબર હમ છોકરોું શું કરે તમારો
છોકરો અત્યાર તો સિનિયર કેજી ને જુનિયર કેજી એમ
બરાબર.
હમ્મ. લગ્ન કરીને પેલા જ વર્ષે લાવ દીધું તું એટલે પોચ વાર નું થઈ ગયું અત્યારે તો. મેલું ભણવા આ વર્ષેથી હમ ભણવા મેલ કે આવાર છે.
મેં તમારે ગઈ હતી તમારી વાઇફ શું કરે
એ ગયારજ
ઘેરે જ
હા.
બરાબર.
હમ
હોયા હોયા
બોલો હું ચાાલે છે બસ શાંતિ.
હમ્મ હમ્મ. હવારે કેવ આમ લગ્ન પછી તમારો અનુભવ કેવો રહ્યો કેવી લાઈફ કેવી થઈ જાય લગ્ન પછી
લગ્ન પછી તો આમ મસ્ત આમ મજા આવે.
લગ્ન પહેલા મજા આવતી હતી લગન ફરી મજા આવે.
પેલા મજા આવતી.
એવુ.
હા.
લગન પર મજા નહી એવું એમ
હા લગન પહિ નોકરી ધંધો ઘરે આવાનો હુંઈ જવાનું એવું બધું ચાલ્યા કરે
એવું.
લગન પેલા આઈને નોકરી થી આઈ નઈ બઈ ખાઈ બઈ ને બહાર રખડવા નીકળી જવાનું ભાઈબંધો જોડે. એવું બધું હવે અત્યારે એવું બધું મેન ના પડે આ એ ખાઈ બઈને હુઈ જવાનું
હા હવાર પાછું ઊઠવાનું ને નોકરી
નોકરી જવાનું એ બધું ચાલ્યા કરે. રવિવાર રવિવાર રજા આવે વિકપ તો કંઈકને કંઈક પ્લાનિંગ હોય ફરવા જવાનું. ગમે ત્યા ગમે ત જવાનું હોય હ. બૈરું ક્યા ફરવા જવ અ ફરવા જવ એટલે રેડી હોય જ આ બધું. એટલે જવું પડે પણ એવું કરવાનું
હા બરાબર.
એ એક રજા હોય એમાંય બધું ફિક્સ જ હોય પાછું.
હમ્મ હમ્મ. હવે હવે શું કરે લગન ભગન થઈ ગયા ફેમિલી હોય એટલે કરવું પડે બધું.
ત્યા પછી શું કરવાનું. ઉતાવળ કરતા જ નહી તમે તો લગ્ન કરવાનું શોંતથી જ કરજો.
હમ્મ શાંતિ જ કરવાનું ત આપડે.
પચાલીસ પિસ્તાલીસ વાર ના થાવ પહિ કરજો.
હો એલું બધું.
વધાર ના થઈ જાય.
ના
હા હા એવું છે. બરાબર એવું કરશું દસ ચાલીસ પિસ્તાલીસ પસી કરશું.
એટલે લગન કરવાનું.
અડધી જિંદગી બધી જાય વહી કરવાનું એમ
હા અડધી જિંદગી આપડણે એકલું જીવાનું અડધી જિંદગી બેરાજો જીવવાની
એવું છે
હમ એટલે અડધી આપડે એકલાય જીવાની પચી ટકા બરાજો ને પી ટકા બેરા છોકરા બે જોડ
હમ્મ બરાબર બર
હમ એટલે થઇ ગયું નાખું ફેમલી નું પચાસ ટકા
એડલી ઉમરે
હમ્મ.
હલો.
હા, બોલો બોલો.
એટલી ઉંમરે કોઈ લગ્ન ના કરે તો
હોદી રાખવાની તમારે ફરી.
એ એવું ના તો ચાલે ને કેમને હોદી રાખવાની.
ચેમ ના ચાલે.
એ ઉતાવર કરે તો ના મારે તો લગ્ન કરવા જ છે કરવા છે એમ કરે તો.
ફરી કર લેવાના બાટકી ને બાટકી રેતો.
હા, હા.
હમ્મ.
શું કરવાનો છો ભાઈ કરવા પડે ને.
હા, હળવળ હળવડ બહુ થતી હોય ને લગ્ન કરવાની અને એટલે.
હા, હા.
એકલું રેવાય નઈ ને પાછું.
હા, એજ ને.
હા. બાત વોટ બોટમાં ઇન્ટરેસ્ટ ખરો?
ખરોજ ને. કોલેજમાંથી જઉં અમે રમવા જઈએ અમે તો.
હા હા શું શું આવડે રમતા?
વોલીબોલ રમી લવું. પછી ક્રિકેટ છે પછી હા, ફિંગરિંગ પણ આવડે.
કેવી રીતના કરો બે બે અંગ્રેજી કે બે હતી.
બે હથી.
હા હા.
હમ બે હજ કરું મજા આવે.
મજા આવે?
હા.
હ બ્લોક કરતા આવડે?
હા બ ક કરને. અમે રમી ના એ, લાઈ બાકરો લમવા ગયેલા ખેડા જિલ્લામાં જીતીમ કોલેજ માંથી અમા ટીમ લઇ ગયેલા.
હા કેટલી મેચ જીતે?
હવે બધી છેેકે ચેકલધધી.
એ હ.
હા.
ટ્રોફી લેના એમ.
ટ્રોફી લેના હા.
શું હતું એવાડમાં?
એટલે એક પ્લેયરને મેડલ આપતા હતા, ને આખી બધી ટીમને એક ટ્રોફી મળી એમ.
હા એક એકના એક એકના ટ્રોફી એક એકના મેડલ હાલતા હતા બધા.
એક ને મેડલ બધા ને મેડલ.
હા અનેક ટ્રોફી હા. અહીં આગળડી અમારે ટુર્નામેન્ટ ચાલુ જ તમારી ટીમ ઉતારી હોય તો.
કંઈ
હે
ક‌ઇ આણંદમાં ચાલું છે ટુર્નામેન્ટ.
હા
એવું
વોલીબોલ ક્રિકેટ બેુંહીં ન‌ઇ ચાલું.
બરાબર જોઈએ બધાને.
અઢારસો રૂપિયા ભરવાના.
હા હા
જીતો તો એક અગિયાર હજાર રૂપિયા મલે.
બરાબર
ક્રિકેટમાં આવે પંદર હજાર રૂપિયા એક જણ ના હજાર રૂપિયા. તો એ જીતો તો એમાં તમને કઈ પાંત્રીસ હજાર કે ત્રીસ હજાર નું છે.
બરાબર છે. એટલે બીજાને આ બાર થી આવા દેવું છે.
હા હા બધા ને ગમે ર ઓલ ગુજરાત.
હા હા
ઓલ ગુજરાત ના પ્લેયરો ચાલે. બાર ના ના જોઈએ તમારે આજુબાજુ રેતા હોય એવા બધા જોઈએ બાર. વડી તમે આમ રમવા બોલા પૈસા આલીને દેવા ના ચાલે એ લોકા આધાર કાર્ડ એવું જુવે કે આ ભાઈ કઈ ન છે. તમા એમની બાજુ નો જ છે એ બધું જોુવે લોકો આ તમારા બાજુ નો હોય તમારા આજુબાજુ ફરિયાણા હોય આજુબાજુ ચેનો હોય તો ચાલે. ભાઈ તમે બહાર થી બોલાવો હ તમારે તમાર સ્ટેટ હોય નગરપાલિકા હોય એવું બધું હોય ને એટલા એટલા ના ચાલે એની બહાર નો ના હોવો જોઈએ. એની બહાર નો હોય તો એ લોકો ટીમને અંદર લ્યા જ નહી.
બરાબર તમે ઉતારી સેટિંગ.
હા મારી બે ટીમ છે અલગ અલગ
વોલીબોલને ક્રિકેટ.
બેઉ માં બે બે ટીમ એક ટીમ હાર તો બીજી ટીમ તો જીતા ને.
હા હા બરાબર.
એડવાન્સ પ્લાનિંગ રાખું બધું.
સરસ સરસ. બરાબર જોઇ એ તો કોન્ટેક. સારું તો હવે કોન્ટેક કરું‌ જળાઉ તમને ટીમ મારી ટીમ વાળા પુછી જોઉં હું સારું ચલો.